હલો ના કઈ નઈ એમ જ ટાઈમ પાસ
અચ્છા હમ
બોલ કઈ તમારા ઘરનું શું થયું
ઘરનું તો હજુ કઈ થયું નથી એકચુલી પણ ઘરે વાતવી ચાલતી કે બી એે લેવાના છે પીથલ રોડ પર
ફરીથી સાથે મળીને
હા સાથે મળીને હ વાત ચાલતી છે હવે જોઈએ શું થશે એ એમ તે કોણ બીચ કે હું જોયું છે પણ ઠીક છે જે એરિયામાં મેં જો તે મમ્મી ના પાડે છે તે એરિયામાં
પણ એરૂ તમે ખોટું કીધું ને એ મોગરાડી ના લાગે પણ તમારે થી મોગરાડી બોલાઈ ગયુ ન તમારી પ
એમ તો ની એમ તો બતાવા મમ્મી ને પણ તો બી નઈ સમજતી
મમ્મી ને સમજાવ જોઈએ કે ફરીથી બધા સાથે રહેશે તો ફરીથી કઈ ન આવે તમે જાણો મેં શું બોલ હમ મમ્મી કોઈની ન સમજે જ્યારે પોતે
હા એતોનું હમ શું કરીએે આપડે સમજાવવાનું કામ છે આપણું ને
હમ એ છે
અને
પણ એમ પણ એ પણ એ સારો છે એટલું કઈ ખોટું નથી ત્યાં પણ જરા કેમ ત્યાં વધારે હાફ લોકો છે ત જરાક લાગે છે
અચ્છા શનિ વીક લાગે તમને
અરે એમ જ હાઈફાઈ એરિયો છે તો બધા હાઈફાઈ લોકો છે ત્યાં તો બધા હાઈફાઈ થઈ જશે તો આપણા જેવા લોકોને ભૂલી જશ
હા પછી હું પણ હાઈફાઈ થઈ જશે એમાં શું
હા એજ એટલે તો કેધું તમે એમ વધારે મોટા માણસ જશો તો અમારા નાના માણસો ત્યાં યાદ રાખશો અમારું તો અહિયાં ઘર છે તો તમારું ત્યાં તિથ તોકટ મોટી વાત કે વા
હા એ તો છે વાતો તો છે પણ ફરક તો એ જ આવશે ને પછી બંગલામાં ને ફ્લેટમાં અમે તો ફ્લેટમાં ર રહેશું તો અમે તો બંગલામાં
હમ પણ ત્યાંના ફ્લેટની કિંમત પણ બંગલા જેવી જ હોય છે
હ ઠીક છે જોઈએ પણ હવે
હમ બરાબર હા તમે ક્યાં પણ રહો છો રહેવું પણ તમને તમારી ખબર છે કે તમને શું કરવું છે ક્યાં પણ રહીને
હમ મારો વિચાર છે એક વાર એમ વાપી જઈ આપડે ને બધું ટ્રાય કરી એકવાર જમવાનું ત્યાંનું જેમ કે મે એક શેડ્યુલ જેવું એમ નક્કી કર્યું છે
હમ હમ
જેમ કે સવારે જ આપણે નીકળીએ અહીંયાથી જવા માટે વાકી તો પેલાં વડાપઉ ખવાના જે મેં હાાઈવે પર કીધલાથે
હમ હમ બરાબર
એ બીજું કે પછી એ વડાપખવા હત ને
હા
પછી આપણે કશે રોકાાય જઓ
હા બરાબર
બરાબર એટલે બે ત્રણ પેલું શો કે બે ત્રણ કલાક જેવું પાછ રોકાઈ જવાશે સ્ટે કરો મોટેલ ન બરાબર પછી આપડે જમવા નીકળવાનું દવા ભી કયા જ્યા મેં પેલું દાલ ક ચટી ખાતે લી
હા હા ખબર તે પેલું કોબીજ નું સંભાળવા આવ
એ તો ખ ખાસું જ
હા
એની પેલા કઈ શાક કેવું કઈ રોટલી મંગાવી લેશો બરાબર પંજાબી જો મળતું હોય ત્યાં એ તો મને ખબર નથી પણ એ મળતું હોય તો બહુ જ સારું હો. બરાબર ને દાલ ખીચડી લાસ્ટમાં કારણ કે. એ બહુ ટેસ્ટી લાગે છે હાલ ખીચડી ચની એકદમ બેસ્ટ માં બેસ્ટ હં પાપડ જ તો પાપડ અને ત્યાં હજુ પણ મને યાદ છે એનો ટેસ્ટ મારા એકદમ ફેવરેટ ફેવરેટ બની ગઈ છે
તમે એક તે દાલ ખીચડી સામે કોઈ બીજા વસ્તુ ને ભૂલી ગયા હતા. એવું તમે કીધું કે મને કોઈ વાર કોઈ વસ્તુ હા. હા એ જ.
હા નહી પણાઈ સાચે લેવલ ની હતી. કે એટસ્ટ નોનવેજ ને ટક્કર આપી શકે મે પહેલી વાર. દાલ ખીચડી દાળ ભાત હતો ખીચડી તો આઈડો નો પણ. એ હતું ને માઇડઈંગ હતું હજુ પણ મને હા.
તમને ખબર તમારો નોનવેજ તમે જો નોનવેજ એને ટક્કર આપી શકે છે બે શાખ, એક તો અમારે ત્યાં નો કઠર હોય છે.
હા પણ ઓકે હવે શાહરૂુખ ખાન જેવા ભી ઘણા બધા દેખાય. ડીતો દેખાય પણ શાહરૂખ ખાન તો નથી હતા ને એમ, કવાનો મતલબ.
સારું અને તો કેટલા શાહરૂખ ખાન કરતા બેટર પણ હોય શકે છે ને એક્ટિંગમાં નહી દેખાવમાં હા, દેખામાં હોય શકે સ્વાદ બનાવે પણ સાચું કેવું છું એ બેઠું થુ નોનવેજ જ લાગે છે અને અમારા ત્યાં તો કોઈને જેમ કે મારી મમ્મી છે ને તો એ નોનવેજ જેવુ
કમપેરીઝન ખાલી આની સાથે જ કરી શકું તો હા, બોલ.
સોયાબીન છે પછી આ છે તમે એમ એ તમને કોઈ બનાવીને આપશે ને તો તમને ખબર પડશે કેમ કે એને છે ને પ્રોપર જેવી રીતે ચિકકન બનાવામાં આવેને એવી રીતે માટલા બનાવે છે એને પણ
હા બરાબર.
અને મોટા મોટા લસણ આખું નાખ લસણ એ બધું નાખીને બનાવે છે.
હા બરાબર.
એતો મેં તમને બનાવું ને ત્યાંરે બતાવવા
ઓકે સોયાબીન તો ચાલે, પુલાવામાં હું નાખે ને સોયાબીન તો ચાલે
એ પેલું ખબર અને સોયાબીન ને અહ મિક્સરમાં એમ જરાક ગ્રાઇન્ડ કરે જરાક પછી એનો ચાપ બનાવે છે તે પણ એકદમ ડિટ્ટો એના પીસ જેવું
હમ્મ, ને સોયાબીનને બોઈલ કરવાના અને એને તવા પર મીઠ લાલ મિરચી અને મીઠુંના કડી ફ્રાય કરે ને શેક છે ને કડક કડક કરે તો બી ચાલે એટલે ચાકણામાંને એવું પણ સારા લાગે સોયાબીન સેકલા હોઈને એવુ ના પર તીખૂ મેગી નહી મેગી એટલું ખાસ ન મેં બનાવેલું છે, કે મને ખબર છે. એટલું નહી મે આઈ થિક ભાત સાથે ઉભેલું મેં જોઈ જનું સુરત રહેતો હતો ને હ.
કે સાથે ખાધેલું તો સારું લાગતું
હા તે સારું છે બટ મેં મારી વાત કરું. ત્યારે ભાતની ક્વોન્ટિટી બહુ વધી હતી ને તો મને, મસાલાનો કંઈ ખ્યાલ નથી. એ થોડુંક મોરું બનેલું એ એ વસ્તુ.
હમ હમ.
એટલે મારાથી બરાબર નહ બનેલું. એમાં જે મીઠું અને તીખું આવે ને તે બરાબર ન ખાયલું નહી તમારાથી.
હમ હમ બરાબર તો તમારે તમને શું છે હવે તમને બનાવતા આવડે છે પણ તમે
અને ક્વન્ટિટી વધારે તો અંદાજો નહીં જેમ કે હમણાં મેં ગયા રવીવારે. પવા બનાવેલા હતા ઘરે તો તેમાં મને
એજ કે તમને ક્વોન્ટિટી તમ ખબર પડશેને મસાાલ તો તમે વધારે સારું બનાવી શકો છો એમ.
હ
તો તમને કોઈ ટક્કર માં તમે કોઈને
પોમ નાનીને માસી પણ કીધું કે સારા બનેલા છે. થોડુંક મીઠું ઓછું છે એમાં મીઠું થોડુંક બેન્સ મ પણ તો બી મારા હિસાબે તો મીઠું મને કેમ કેમ એ્ર ના કારણ કે જયારે મેં કાંદા ને હું નાખું ને કાંદા મરચા કઢઈમાં તેલમાં ત્યારે બી મીઠું પછી પૌવા જે સાઈડ પર બોરેલા હતા. તેના પર બી મેં મીઠું નાખેલું બરાબર તો મને શું લાગ ગું. કે હવે બે વાર બે જગ્યાએ તો તમે મીઠું નાખી દીધું છે તો હવે મારે પ પાછું મીઠું નાખવાની જરૂર નથી સારું થઈ જશે. એમ વિચારીને મેં મીઠું ન નાખ્યુંને એ જ નેડ્યું કારણ કે પૌવાની કો સિતિ વધારે હતી ને મીઠું મે એકદમ થોડું થોડું થોડ થોડું નાખતો હતો. તો એ નહી પોહોંચી વડે એમ જરાક જરાક એને થોડુંક વધારે. ક્વોન્ટિટીમાં નાખવું પડે મીઠું એમ.
હમ હમ.
તો એના લીધે પણ હવે યાદ રહેશે કે મીઠું થોડુંક વધારે નાખવાનું એમાં. એમ.
હા તમને ખબર. કે હું જયારે બહા બનાવ ને ત્યારે જયારે બની જાય ને એમ આખો મસાલો જ ચાલે જ એ. એમાં શું કેવું. શું કે એને બધું મિક્સ કરી લેવ ને ત્યારે એક વાર જખે ને સાઈડ પર કાઢીને ચાખી લઉું.
ચ મેં પણ ચખેલું જ મે ચા ખેલ પણ એમાં થયું શું કે જે ભાગમાં મીઠું પરફેક્ટ હતું ને. તે ભાગનું મેં જરાક ચખલ તો મને લું કે હા ચાલું પરફેક્ટ હશે. એમ પણ જયારે પછી પ્લેટમાં કાઢીને મિક્સ કરીને ત્યારે ખબર પડી મીઠું જરાક ઓછું છે એમ.
કા નહી તો બીજી વાર હવે તમને ખબર પડે એક વાર બોલ થઈ ગઈ ને હવે બીજા
હા બાકી તમારે ત્યાં બે વાર બનાવાતા ને હ બહુવાર. ત્યારે એકદમ મસ્ત બનેલા. અત્યારે કારણ કે ક્વોન્ટિટી ઓછી હતી ને તો ત્યારે ચાલી ગયેલું એમ. અહં મારા ઘરમાં કેવું કે.
તમારા ઘર હા.
હા એમ સરખી ક્વોન્ટિટી વાળે એકદમ ખાય બધા.
તો મારાથી બી નિ બંધશે કારણ કે મારા પણ મારું સેમ છે તમારા જવું મારુ. વધારે મને ક્વોન્ટિટી ઓછી મીઠું તો ઓછું જ થઈ જાય છે.
ને હમણાં તો કેવું છે ખાવાનું બના ટમ જ નહી મળે બનાવવાનું. તે સોમ થી શનિવાર હોય સવારે ઉઠ જવું પડે હલો.
હમ બરાબર.
સાજે એમ જો શું કે શનિવારે આવે તો બી સાંજે આવીને. થાક જોવ લાય કે ચાલ જરાક આરામ કરું પછી રવિવારે બી માણસ. કે આખા અઠવાડિયામાં જલ્દી ઉઠે જલ્દી ઉઠે તો હા તો એ પછી આરામ શું છે તો નાસ્તો બનાવવા માટે બો ટાઈમ નીકળી જાય અને બહુ. બપોરે થોડી જોઈ નાસ્તો બનાવે બપોર જમવાનું બનાવે એટલે આવું બધું થાય છે. કઈ નઈ આવે જયારે જયારે મન થાય તના બાજુ.
પણ હવે મને પણ એ ટિક્કી બનાવવાની છે ટ્રાય કરવાની છે ટિક્કી. પ ફ્રાય નથી કરવાનીડીપ હા એ ચાલ ટકી હા પણ એ ખબર ફ્રાય ના કર અમે ડીપ એમ તવા પર ખબર જરાક તેલમાં એમ કડક કરે છે આલુ ટીકી.
તે મજા આવે પછી.
અરે હ સાંભળો તો મે જોયું છે એ સોસ સાથે એમ એકવાર ટ્રાય કરા નહી મજા આવે તો કઈ પછી આખો ફ્રાય કરો કેમ કે આખો ફ્રાય કરીે ને એમાં બહુ તેલવાળું થઈ જાય અને ડીપ ફ્રાય કરે ને તેમાં જરાક સળગી જાય ને તો મસ્ત લાગે.
અ એમાં ડીપ ફાય કરી દેવા પછ
હા તો જરાક ડીપ કોઈ કોઈ ડીપ ફ્રાય કરી દેવા
કૂકર માં મકવાનું ને તેલ બધું કાઢીેવાનું પેલા
હા પણ એમાં શું એકવાર ટ્રાય કરો કેમ કે પછી એમાં છે, રગડા બનાવીને ઉપર નાખીને સીવું એમ બનાવે ને ભારે એવી રીતે તો એક વાર જોવા બંને કરી જોવા એક ડીપ ફ્રાય પણ અને અ સેલો ફ્રાય પણ કરી લેવા
હમ્મ
હમ ચાલો તો હું ફોન મકું હા ને મારે કામ છે, ચાલ ભાઈ
બાય બાય